અવાજ આવે છે. ઓકે તો કયો ટોપિક શું છે આપડો?
વાહ વાહ! હા તમે બો તઇ નથી તો
ટોપિક તો પેલા તો દિવસમાં કેટલું પાણી આપડે પીવું જોઈએ. અને તમે કેટલું પીવો છો? જરૂરિયાત કેટલી છે. તમે
પાણી ની
હા
મે તો પિયાજ કરુ પાણી. બો પાણી પીમ
કેટલી જરૂરિયાત છે. ખબર છે માણસ ને?
એવું મને ની ખબર. ત્રણ લીટર
ન પેલા આપણા શરીર કેટલા ટકા પાણી થી બનેલું છે ખબર છે?
હા સેવન્ટી ફાઈઇવ પર.
સેવનન્ટટી એઈટ
હા સંત બહ પહેલા ભણેલી તો ભૂલી જવાય.
દિવસમાં આપડે ચાર લીટર પાણી પીવું જોઈએ. એટલે એવું છે આપડ
મે ખાલી એકાચ લીટર ઓછું બોલી ને.
હા તો એક લીટરમાં કટકટું ડિફરન્સ આવી જાય ને.
હા હારો
જરૂર જેટલું હોય તો એ કેવુંડાવે? તો ક ટોપિક
તો તમે તો બધા ટપિક તમે તમારા તમે શું બોલ્યા પલા ટોપિક મને એમ નહી ખબર.
પાણી પાણી દિવસમાં કેટલું પીવું જોઈએ ન ખબર છે. એમ જસ્ટ
ઓકે. હ મે બોલું ટોપી હતું.
બોલો બોલો.
જો તમે એક દિવસ માટે દુનિયામાં જાદુગર બનો તો પહેલા જાદુ શું કરશો?
પોતાની જાતને કઈ તમે ક્યો
એ તો કઈ હવે જાદુ છે મે
હા
મેં કોભી ચાર
શું સાધુ કરો બોલો
હ અચ્છા બહ વાજને એને મે હું કરે એકદમ અલગ જ રંગ ના બનાવી દ્યો એમ કે આ સાથે સાત કલર ના વાજર બનાવી દવ એમ આવતું હતુંને પેલા ડૂર મન માં કે ઉપર વાદરો માં દુનિયા હોય એવી એક દુનિયા બનાવી દો ખલાતો એટલે મારે એક પોતાની આખી દુનિયા અલગ
એટ કલર કરો તમને વધારે ગમે એ એમાં પણ તમે ચિતરી નાખો એ રીતે
હા ચીતરી નાખો
બરાબર છે બીજું શું જાદુ કરશો તો
બીજું તો એક હું કેવાય એમ ખાવાનું આખી એક દુનિયા આવે ને એવી એક દુનિયાનું નિર્માણ કર દો કે ત્યાં મે જાઓ તો ત તો મને એલું ખાાવ દેખાયચ કશું ના દેખાય
એટલે ઓ ગેજેટ જેવું કઈક આવે કે તમે જે વિચારો એ તે ઓટોમેટિક ક્રિએટ થઈ જાય
ના એવું એવું છોટા ભીમાં આવતું હતું કે આખું ચોકલેટી દુનિયા આવતી હતી
હા હા જોયો છે મેં એપિસોડ તારા આવ ચોકલેટ ના આવે ને એમાંખ ચોક ડેરી મિલ્ક એવ બધ અલગ અલગ જાત જાત
કે એવું રિયલમાં તો એવું ખબર નહિ પોસિબલ છે કે ન
ન જ પોસિબલ હોય ને કદાચ તો
પણ મેં અમારા વચ્ચે ક્રીમ જોઈ હતી ત્યાં એટલું બધી ચોકલેટ હતી એવું કેતા કે મિ ન ચકલેટ આવ છોટા ભીમ જેવુ. અને ત એ બધી જ ચમ
ચાલો તો હું બીજું ટોપિક બોલું
કયો કયો ટોપિક કયો બીજો
હમ તમને સૌથી વધુ ફોન કોન કરે છે.
શું
સૌથી વધુ કોન કોન કરે છે.
મને સૌથી વધુ ફોન કોણ કરે છે.
હમ
હલો.
હા હા એજ
હ એટલે એ કામ ઉપર ડિપેન્ડ કર ધારો કે હું કોલેજ જાતો હોય. તો સૌથી વધારે ફ્રેન્ડ ના બધા કોલ હોય. એ કામ જતો હોય તો કામ જે વ્યક્તિ રાખેલા હોય કોઈ કામ હોય એ વ્યક્તિને વધારે ફોન આવે પછી ક કઈ ગેમે જા તો ગેમ રમવા સ્પોર્ટસમાં તો એ રીતે તે એ ફ્રેન્ડના કોલિંગ વધારે આવતા હોય.
બરાબર
એ રીત તમને કોણ કરે છે સૌથી વધું ફોન
મને એવુંજ છે એમ તમે ક જોવું કોલેજ ચાલુ હોય તો બધા ફ્રેન્ડ્સ વધારે કરે પછી ઘરે હોય તો અ કોઈને જેમ જેને જેટલું કામ હોય મારું એટલું કરે પણ એ મારા ખાસ મોટી મ્મી મોટા પપ્પા મોટા પપ્પા પણ મોટી મમ્મી બોવાડે કેમ કે એમનું એટલું રેવું ના ગમે તો મને બોલે દે એટલે હું ગપ્પા મારા છું એટલે હ છું તો એમનો કોલ આવે એટલે કોઈનો કોલ આવતો હોય તો મને ખબર પડ જ કે આ એમનો જ કોલ આવશે
બરાબર છે.
બીજો ટોપિક કેયો છે કે હું કું
બોલો તમે
હા જો પૃથ્વી પર માત્ર હજાર લોકો જ બચ્યા હોય તો દુનિયા કેવી રીતે બનાવશો નવી દુનિયા કેવી રીતે બનાવશો
એટલે એક હજાર એક જ હજાર
હા યસ એક જ હજાર લોકો વ જે હોય તો
હ મને શુ ખબર એટલે એવું ક બધા ને કે જેટલા બને એટલા છોકરા વધાર કરવાના બીજું તો હું આવ્યોને ઓપ્શન
બીજી દુનિયા બને એટલે તમે નવેસર થી શરૂઆત કરો એ પ્રમાણે છે. કે નવું કાઈક નવી ટેકનોલોજી લાવો વિકસાવો એને બદલ પરં
હ એવું છે? તો મન લાયગુ કઈક વસ્તી વધારવાન
ના ખાલી વસ્તી વધારવાની વાત નથી
બીજી દુનિયા બનાવવાની હોય તો તો હું બનાવાનું તમે કો પહેલા
થોડું ઘણું કઈક મેનેજમેન્ટ કરાય કે હજાર લોકો છે હજાર લોકો કક અલગ અલગ કામ ડિવાઈડ કરી ના પોતાના એક વ્યક્તિ કીક અમુક વ્યક્તિનું જમવાનું બધાનું કરશે એકસાથે. અમુક વ્યક્તિઓ આજુબાજુ કંઈક નવાં વૃક્ષો વાવશે. અને અવે તો ઓમ કર નખાય કે ચાર દિવસનું જીવન હતું એમ પૈસાની હરીફાકી કાઢી નાખવાની ખાલી જમવાનું કરવાનું અને ઈન્જોય કરવાનું બસ. અલગ-અલગ વિસ્
હ એવું કેવું એમ હ એમ એવું બનાવનું એવું બીજી દુનિયા. કેવું કે બધા એ કે સ્વર્ગ ઉપર જઈને મલે આપડે નીચે જ સ્વર્ગ બાર્યા. સ્વર્ગ જેવું જ બનાવી દેવાનું કે વાદરા ને એ બધું ની ચે હોય એટલે એમ જયારે આપડે વાદળને બોલાઉ હોય તો રિમોટથી ખાલી ડબાઈ દેવાનું કે આય જા વાદળ એટલે આઈ જાય. પછી વાદળ પર બેહીને જવાનું આવ બધાં વાહન નહીં રાખવા. પણ વાદળ પણ બેઈને જવાનું મુસાફરી એવી રીતે કરવાનું પેટ્રોલને બધું તો કંઈ હોય જ ના.
હા એ તો બરાબર છે ત્યાં તો ખોયદાનો હોય તો એથી એન અ વેહિકલ ટેકનોલોજી પણ ન હોય ને કાઈ.
એવી તો ટેકનોલોજી ના હોય પણ આ તો ઇંગ્લોજીકલ વાત જ છે.
અમ બરાબર છે તો કયો ટોપિક.
જો તમારા મિત્રને ઊઘમાં ચાલવાની આદત હોય તો શું કરશો તમે?
અમ્મ. અમ્મ ઊંઘમાં ચાલવાન તો એને રાતે એના હાથ બાંધી દઉં મારા હાથ ભેગું. કોઈક સાથે કાક ઈવેન્ટમાં ગયા હોય કા એનો હાથ કે પગ કોઈ બીજી એવી વસ્તુ છે ભે ગુ બાંધી દયે તો કઈ દુર્ઘટના નોતી ખુલ્લો વિસ્તાર છે ન્યાથી કાઈ પડી જવા એવું છે. કંઈ નુકસાન થાય એવું છે. તો એને બાંધી રાખીએ તો ઈ ખેંચાય એટલે ખબર પડી જાય આપણને. કે આ ઊંઘમાં જાય હે.
હ ને એજ. પણ તમે જો બાંધી રાખવા બોલ્યા હાથે તો બરાબર નહીં માણસ તમને લઈને વહી જાય તો? તમને ખબર ના પડે ઊઘમાં તો?
એના એ એટલી તો ઊંઘ હોય જ ને. એટલે ખબર તો પડે એટલી તો જાગૃત અવસ્થા હોય ને એમ.
બરાબર છે તો ક્યારેક તમે સેલ્ફી લેતા પડી ગયા છો?
ના ના, સેલ્ફી લેવાનો એટલો શોખ જ નથી પડી જવાય એટલો.
આ છે. મે તો પયડી તી પણ એવું યાદ નહીં એવું કે પયરી તી. એમનેમ પર્યા કરુ પણ સેલ્ફી લેતાં લેતા તો નઈ પયડી.
બરાબર છે લથયડા ખાઈ જાઓ એટલે.
એટલે એવું અમુક થાય હવે બધા હારે જ થાય.
અમુક સાથે જ થાય બધા સાથે ની.
હા, અમુક સાથે ક્યારેક કોઈને તમે જન્મદિવસની શુભેચ્ક્ષાઓ ખોટી તારીખે આપી છે?
હા મારે એક જ વાર એવું થયું હતું ગામડે ગયા તા અમે અને મારો પપ્પાનો જન્મદિવસ છઠ્ઠ મા મહિનાની બાવીસ તારીખે પણ સમય સંજોગે કે પાંચમા મહિના મ વેકેશન માં મજા હતાં. ને મેં પપ્પાને સાંજે ફોન કર્યો પાંચ વાગે કે પપ્પા હેપી બર્ડે એમ. તા પપ્પા કે હજી તો પાંચમો મહિનો મારા બર્થ ડે મને કે ગયા જન્મદિવસ વરસાદ આયવો પણ સાચું મન નથ જ ખબર બાવીસ તારીખ તો હે આજે ત્યારે ખબર પયડી કે પાંચ છ મહિનો છઠ્ઠ મહિનોમાં ત્યારે થોડું કન્ફ્યુઝન હતુંત્યારે ક્લિયર થઈ ગું એ રીતે.
કઈ હોય? મારે એવું શું તું એટલે હમણાં બે ત્રણ દિવસ પહેલા જ થ તું કે એમ. કોઈ નું વોટ્પ એટલે મારી ફ્રેડ સ્ટેટસ મેં જોયું બીજા દિવસે કે બર્ ડે છે પણ પછી મને મેં એમને વિસ કર્યું એને મને કીધું કે મારી બડે કાલે ગઈ એટલે આમ અમુક ન એવું થાય કે અને સ્ટેટસ જોવ ને પછી ખબર પડે કે બર્ ડે છે એટલે હું એ ટાઈમે વિસ કરું. પણ એવુ સ્પેસિફિક આવ બે ત્રણ દિવસ પેલા જ થીધું. મેં તમારું કોઈને બડે યાદ જ નહીં હતી પલે તો વાત જ એ ખાલી અમુક અમુક મમ્મી પપ્પાની કા અંકલ આંટી ની ને મોટી મમ્મી મોટા પપ્પા ની. બસ એમના દીકરાઓ નહી બસ મને એટલા નઈ દીકરા દીકરીઓ ની એમ.
મારે તોવું છે મારેને જેને યાદ રાખ્યું એને યાદ રહી શકે મમ્મી પપ્પા બેન જે ભાઈ છે એને જેને યાદ રાખ ઈચ્છા હોય અને મારા મોબાઇલ નંબર માય એવું છે. મોબાઈલ નંબર મને અંદાજીત પંદર કે વીસ આજુબાજુ મોબાઈલ નંબર યાદ હ છે આમને આમ જ તે એ રીતે.
અ એવું જ છે કે મય પપ્પા ના ભાઈ ના મોટી મ મોટા પપા ના. બસ એવું જ છે મારે ત્રણ ફેમિલી ના જ ગયા જ છે મને.
બરાબર છે તો શું સ્પોર્ટસ અને ફિટનેસ? માં તમે શું ઇન્ટરેસ્ટ ધરાવો છો કઈ રીતે એમ?
આ તો ટોપિક આઇ ગયો તો
સ્પોર્ટસને ફિટનેસમાં?
મેને તો કીધું કે કબડ્ડી ગમે છે મને પછી.
ઓકે ઓકે હા ઓકે.
તમે પૂછ્યું કે તમે ક્યારેક પોતાનો પાસવર્ડ ભૂલી ગયા છો?
ઘણી વાર પાસવોર્ટ તો ઘણી વાર ભૂલી જજ આજની તારીખમાં કેટલા મને ઇન્સ્ટાગ્રામ છે ગુગલ છે એ પાસવર્ડ યાદ ન હોય પણ મોસ્ટ ઓફ એવું છે કે જે હવે વધારે ભૂલી જવા ટેવ પાડી દેવા એવું લાગે છે કેમ ફોર્ગેટ પાસવર્ડ નો જે દિવસ થી ફીચર આવી જાય ત્યારે એમ જ થાય ફૉર્ગેટ પાસવર્ડને કરી નાખશો એટલે ઈમેલમાં ઓટીપી પડી જશે એટલે થઈ જશે. અને એ ટેન્શન પે લખવો પડતો પાસવર્ડ.
હ મારે એ હાતે પણને એવું થયું તુ. એટલે મારે તો કેવું સેકન્ડ યરની એક્ઝામ હતી ફાઈનલ એક્ઝામ હતી અમારે અ તો યુનિવર્સિટી એક્ઝામ આ દ તો ફોન ન પાસવર્ડ એક મારા ભાઈને ત્યાં રેવા જઉ મેં તો ત્યાં પાસવર્ડ જ ભૂલી ગઈ મારા ફોન નો. એટલે કેવું હતું કે આગલા દિવસે મેં પાસવોર્ડદ બદલ્યો તો. ને ખબર નહિ મને પાસવર્ડ નહીં એેડફોન નો. પછી એટલા પાસવર્ડ મારો એટલા પાસ બધાને પછી ક યાદ છે કે મેં હું પાસવર્ડ રેખાતો પણ મેં કોઈને કદાચ ભાઈને કીધો હોય તો મે બી પણ કોઈને યાદ જ નતો મને યાદ નતો તો પછી મારે એજ ટાઈમે એ આખો ફોન તોડો પડ્યો મેં જાતે પછી મારો પાસો તોડી નાખ્યો. ને બધા માર ડોક્યુમેન્ટ વહી ગયા હતા એટલે બહુ મોટો લોસ થયો હતો મારો એમ.
ફોન નહી સ્ટાર્ટ કરવો પડે બરાબર છે
એવું છે તું કે બધા ફોતા પણ મારા વઈ ગયા હતા એવું થયું તુ.
બરાબર છે તોગિયાર મિનિટ આપડે થઈ ગઈ છે બાર મિનિટ જેવું થવા છે.
તો મૂકો હવે.